હા કેમ છો મજામાં?
હલો
હેલો કેમ છો મજામાં?
બસ મજામાં તમે કો?
કઈ નહી બસ શાંતિ શું કરતા હતા?
બસ જમી લીધું
બરાબર. મેં તો એટલે ફોન કર્યો હતો કે હવડેનું મારું વજન વધી ગયું છે મે કે તમને પૂછી જઉું કે તમે કેવી રીતના ઉતારેલું.
વજન ઉતારવા માટે સૌથી પેલા બારનુ બધું જંક ફૂડ ફાસ્ટ ફૂડ બધું બંધ કરવું પડે ચીઝ બટર ટર ની માત્રા છે અને પ્રમાણમાં ખાવું જોઈએ.
હા.
અને તેલવાળા પદાર્થો નું ગ્રહણ ના કરવું જોઈએ.
તેલી આ ખોરાક બંધ કરવો જોઈએ ને ઓટ્સ છેને બધું ચાલુ કરવું જોઈએ એમ.
ખોરાક વિટામિન વાળો ખોરાક ચાલુ કરવો જોઈએ સવારમાં ચા કોફી જેવા કેફિન પદાર્થો બંધ કરવા જોઈએ. દૂધ પછી પ્રોટીન ઓટ્સ અને બદામ
આપડણે જે કસરત ને બધું કરીએ છીએ. એ કેટલા મિનિટ સુધી ને કઈ રીતના કરવી જોઈએ? લોકો કહે છે કે ઝુંમબા જાઓ. તમે જીમ જઈને બી તમે તમારું વજન ઘટાડી શકો છો. તો જીમમાં માટે તમારો વિચાર શું છે? કે મેં એવ બી સાંભળ્યું છે કે જીમમાં વ્યક્તિ જાય જીમમાં જે વ્યક્તિ જાય એ વ્યક્તિ જીમમાં જાય ત્યાં સુધી એનું વજન ઓછું રહે છે અને જેવું જીમ બંધ કરી દે તેવું તેનું વજન વધી જાય છે.
કસરત કરવા માટે મનોબળ શક્તિની જરૂર છે. બારના જે વલણ જે લોકો અપનાવે છે. દેખા દેખીનું એને દૂર કરીને શું જરૂરિયાત છે આપણા શરીરને ઉપર ધ્યાન આપવું જોઈએ. નાકી બારની બહાર ના લોકો ના લીધે લોકોના કહેવા ના લીધે બધી વસ્તુ પર ફોકસ ના કરવો જોઈએ.
બરાબર એટલે તમે જે કહેવા માંગો છો એ અત્યારે આપણા માધ્યમ થ્રુ તમે વાત કરી લો છો. કે બહારના જે હોય એ લોકોથી શું કહે એ લોકોનાથી આપણે અવરોધ ના થઈ જવું જોઈએ એમ કટાક્ષ કરો છો.
આમાં એક જ વસ્તુ કરવું જોઈએ કે કસરત કરવી છે તો મનોબળ શક્તિ થી ઉઠીને જે જે કસરતો આવે છે. સૂર્ય નમસ્કાર કરવો જોઈએ. તમે દિવસમાં ત્રણ વખત સૂર્ય નમસ્કાર કાર કરો સવારે ઉઠીને તમારું શરીર એકદમ ખડતર મજબૂત અને તમે એકદમ
હમ.
સારી
આપણે આહારમાં શું એટલે આરોગ્ય આહારમાં શું આરોગવું જોઈએ આપણે?
આહારમાં સૌથી પહેલાં આપણે જે કઠોળ ને બધી વસ્તુઓ ખાવી જોઈએ. જેમ કે આપડે અત્યારે સોશિયલ મીડિયા ના જે માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે. એની અંદર બધી બહુ બધી વસ્તુઓ આવી આવી રહેલી છે. કે જેમાં અ પ્રોટીનના અલગ અલગ જે કઠોળ હોય છે. કઠોળ નો તમે સલાડ, સલાડ બનાવી શકો છો. તમે એનું અલગ અલગ જે એની રેસીિપી હોય છે. તમેય વાપરી શકો છો? અને એનાથી તમારા વિટામિન અને પ્રોટીન્સમાં ઘણો વધારો થઈ શકે છે. આપણે મોટે ભાગે એક મગને જ ખાલી આ મગ ઉપર જ વધારે ધ્યાન આપીએ છે. બટ મગ સિવાય ઘણા બધા કઠોળ છે. કે જે કે જેના ઉપર આપણેે ધ્યાન આપીએ તો આપણા શરીરના જે પૂરતા પ્રમાણમાં જે પ્રોટીન, વિટામિનની જરૂરિયાત છે એને આપણે પૂરી કરી શકીએ છે. આપણે જે સોશિયલ મીડિયાનો જે ઉપયોગ કરી રહ્યા છે. એ બહુ ખોટી જગ્યા કરી રહ્યા હોય છે. ઘણી બધી વસ્તુ જે હોય છે માધ્યમ પર ઘણી સારી સારી બધી જે રીતો અને ઘણી સારી સારી વાનગીઓ બતાવે છે. કે જે પ્રોટીનને લગતી હોય છે. જે વિટામિન્સને લગતી હોય છે જે આપણા શરીરને જુએ છે. એના માટે હોય છે જે આપણે એનો ઉપયોગ નથી કરતા અને જે એવા બધા વિડીયોઝ અને એવા બધા જે ફોટોગ્રાફ્સ અને વિડીયોઝ જે આવતા હોય છે એનો આપણે જોતા હોઈએ છેએ અને એની પર ધ્યાન આપતા હોય છે અને આ બધી વસ્તુ પર ધ્યાન આપતા નથી. અને બીજું એક વસ્તુ એ છે કે કોઈ પણ જગ્યાએ શરીરને મજબૂત કરવા માટે માનસિક રીતે તમારે મજબૂત થવું પડે બધી વસ્તુઓ પર કે જેમાં તમે વધારે ધ્યાન આપી શકો. હમ. તમારામાં સંયમની જે પ્રોબ્લમ થતી હોય જે તકલીફ થતી હોય એના માટે તમારે વધારે ફોકસ કરવો જોઈએ. ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ઘણી બધી વસ્તુઓ જે હોય કે બહુ બધા માધ્યમ હોય છે કે લોકો તમને ઉકસવાનો ટ્રાય કરતાં હોય છે અને આપણે વધારે- ઉકસાઈ જતા હોય તે વખતે આપણા જે મનને કાબુમાં રાખવો જોઈએ કે જેથી આપણે કોઈને બી તમારા જે પ્રતિક્રિયાઓના આપી શકો અને જેના લીધે તમે પોતાના શરીરને બહુ સારી રીતે રાખી શકો છો. કે જેના લીધે કસરત ની બી આવશ્યકતા હોતી નથી.
લે કેવુ તમે અત્યારે જે જોબ કરો છો. એમાં તમારું આવા જવાનું ને એ બધું કઈ રીતનું હોય છે. આવા જવાનું ને કઈ રીતનું હોય છે. કેમ કે મારે બી અત્યારે મારી, મારી જો મારી જે નોકરી છે? તે બહુ દૂર રાત થઈ ગઈ છે તો એની માટે તમે શું કરો છો?
તમે એક વસ્તુ તો જાણો છો કે અત્યારે જે રીતનું વસ્તી વધી રહી છે. દરેક જગ્યાએ જેના લીધે એક ટ્રાફિકની સમસ્યા બહુ વધારે રહે છે.
અરે તમે કઈ રીતના જાઓ છો, કેવી રીતના જાઓ છો. તમારી જોડે કોઈનો સંપર્ક કરો?
અમે લોકો જનરલી અ કેબ સર્વિસનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. કારણ એનું કારણ છે. કે જેના લીધે તમે એક તો એક વધારે, વધારે જ પડતું જો તમારે અ આવા જવાનું ને બધું જે કરવાનું હોય છે. જે અપડાઉન ને કરવાનું હોય છે. તો એમાં તમારું જે છે. અ ફ્રેશ રહેવું બહુ જરૂરી છે. તમારું સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે તો એના માટે તમે જો કેબ સર્વિસ ને બધાનો તમે જો ઉપયોગ કરો. તો તેના લીધે તમારું જે માનસિક અને શારીક રીતે તમે. વધારે સ્વસ્થ રહી શકો અને તમારું કામ પર વધારે ધ્યાન આપી શકો. તો અને એનો ઉપયોગ કરવો બહુ વધારે જરૂરી છે કારણ કે કે તમે જો પોતાનું વ્હીકલ કે વાહન તમે લઈને જાઓ
હમ્મ.
તો ટ્રાફિક એટલો બધો હોય છે કે તમે તો
એટલે પોતાનું વાહન તમે આપણે લઈને જઈએ. તો પ્રોબ્લેમ થઈ શકે છે તકલીફ આઈ શકે છે.
હા.
બરાબર બીજું હું એમ પૂછતી હતી કે તમારે અત્યારે અ જે તમે વાત કરતા હતા. અમુક રમતગમતની ને એ બધી તે રમતગમતમાં આપણે કઈ રમતગમતથી આપણે એ એ કસ કઈ રમતગમત એવી સારી કહેવાય કે જેમાં આપણે કસરત થઈ કસરત બી થઈ જાય અને બહુ
રમત ગમત બધી બહુ અલગ અલગ પ્રકારની છે અત્યારે જેમ બધા ક્રિકેટ બહુ વધારે રમતા હોય છે બટ ક્રિકેટ માં એટલું આપણને કસરત નથી મળતી જેટલી ઘણા બધા જે અલગ અલગ અલગ રમતગમતો છે જેમ કે ફૂટબોલ છે પછી ટેનિસ છે કે જેમાં આપણે ફિટનેસ અને આપણી ફિટનેસ બહુ વધારે જરૂરિયાત હોય છે કે જેમાં બહુ વધારે કસરત થઈ શકે છે કારણ કે એમાં દોડવાનું વધારે હોય છે. કારણ કે એ ગે જે રમત એ એ પ્રકારની છે કે જેમાં તમારે માનસિક પ્લસ શારીરિક બંને શ શક્તિ નો ઉપયોગ કરવો પડે છે જેમાં શારીરિક શક્તિઓનો વધારે ઉપયોગ કરવો પડે છે. કારણ કે એમાં સંયમ ભી રાખવાનું છે અને
રમત ગમત માં સંયમ સેનો રાખવાનો રમત ગમતમાં તો રમવાનું જ છે ને સીધે સીધું
રમત ગમતમાં બી સંયમ જરૂરી છે કારણ કે તમને બી ખબર છે કે ફોર એક્ઝામ્પલ ફૂ ફૂટબોલ તમે રમો છો. તો ફૂટબોલ જ્યારે તમે એક બોલને તમે સામે વાળા જે આપણા સામે વાળા જે પ્લેયર હોય છે જે લોકો રમતા હોય છે સામેની જે ટીમ વાળા લોકો રમતા હોય છે. કે જેમાં બોલને લઈને બીજા ગોલ પોસ્ટ સુધી જવાનું હોય છે. તો ગોલ પોસ્ટ સુધી જવામાં જયારે સામે વાળા ટીમ વાળા બોલ જ્યારે તમારા હાથ પગ આગળથી છીનવી લે છે.
બરાબર બીજું હું એમ પૂછતી હતી તમને
તો એ બહુ જરૂરી છે.
બરાબર બીજું એમ પૂછતું તમારું બાગ બગીચો જે હોય એમાં તમારો એ રુચિ શું છે?
હા બાગ બગીચા બધા ખેલતા રેવા જોઈએ. બસ એજ આપણો હેતુ છે એજ આપણો મુદ્દો છે. કારણ કે બાગ બગીચામાં આપડે બીજું કશું નથી કરવાનું હતું ખાલી એને પાણી આપો એને વાવો
એનું જતન નહીં કરવાનું એને આપણે ખાતર આપવાનું. પસી એમાં જે બીમાર પડ્યું હોય છોડને જોવાનું એ બધું જૂના ફૂ ફૂલ કાઢ
એ બધું જોવા માટે તો પછી રજાનો દિવસ જ અમારે ઉપયોગ કરવો પડે.
બરાબર. રજા તમારે બે દિવસ હોય શનિ રવિ કે જે
એક જ દિવસ હોય છે રજા અમારે.
બરાબર. તો રજાના દિવસમાં તો આખો દિવસ તમારો કામમાં જ નીકળી જતો હશે?
હા હા ઘરના કામમાં જ નીકળી જશે ને કારણ કે તમે છ દિવસ તમે જોબ કરી રહ્યા છો. તો તો સાતમો દિવસ તમારે ફેમિલીને આપવો પડશે ને? તમારે પરિવારને આપવો પડશે. એટલે પરિવારની જે તે કામ બાકી હોય કે જે તે વસ્તુઓ કરવાની રહી ગઈ હોય એ આપણા દિવસે પૂરા કરીએ છીએ. એટલે એમાં રજાનો દિવસ જે રવિવાર હોય છે એમાં પૂરો થઇ જાય છે.
હમ બરાબર. આપડે રજાના દિવસ તો શાંતિ હોય ને તમારે તો?
હહ?
સારું મજા આવે રમત બાર જઈએ ફરવા. ને બધું હોય રજાના દિવસમાં તમે શું કરો? તમારી શું કરવાની ઈચ્છા હોય છે?
અ રજાના
ફરવાનીને એ બધી
રજાના દિવસે ના નાસ્તો કરવાની. બહુ વધારે મજા આવે છે. સવારે ફાફ ફાફડા જલેબીનો નાસ્તો કરવો જોઈએ. જે નાસ્તો કરવાથી બહુ આનંદ મળે છે રવિવારે.
બરાબર. સારું સારું. ચલો તમે બી હવે તમારું કામ પતાવો. હું બી હવે મારું કામ પતાવું. મલીએ. પછી જય શ્રી કૃષ્ણ.